કુલ.
બરાબર.
તકી તો ન ચાલે મ.
હે.
પણ મનખીત તો નહીં.
હલો, હા.
તો મન ખીત તો નહીં.
હમ.
એ જવાનું.
તો હવાર મથું કે.
ચ તોરે.
ભાવનગર ન તો જાવાનુ છે, તાર.
ત તો બંધઈં.
પછી હું વહી ગયો ને.
તમને કોને કરિયો તો ને.
હૈ.
તમન ફોન મેં નતો કર્યો
હલો.
હા.
હા બોલો.
નથ હભડાતું
હા હવે ધીરો અવાજ આવે હે તારો
મારો અવાજ ક્યાંથી ધીરો આવતો હતો તો કે પસ રાડું પાડીને બોલે
બસ હવે રેડી
બોલ બેન રોતીતી કેય મને લઈ જ નથી જાતા ખોટે ખોટુ કેસે ભાવનગર
હવે તને મેં પેલા કીધું તું પૂછી લે નહી કે ના ના લઈ આવશે લઈ આવશે. આ બધા નુ એક હરખું હોય એમાં રાયતે પૂછો તો હવાર મા કન્ફર્મ કરવું પડે. તમારે વારતે આ બધા એવું હોય પૈસા વારણનું એ કે થોડું ઠેકાનું હોય. ભાવનગરમાં દોરી નો મળતી હોય એવી વસ્તુ હોય તો પછી હ હા ભાઈ બોલા બોલી જાય પછી પાસો રેસપો લેવાય ન એટલે ગળી વારમાં ના પાડે એવી વસ્તુ થાય બોલાતા હા પડાતા પડે જાય ને પછી રેસોટો લેવાય ને એટલે પછી ના પાડે ફોન
કેમ બોલા તો બોલાઈ જાય
હા પણ એમ નઈ પછી કેન્સલ કરયુ હોય મે ફોન કરીને કીધું હોય તેમને એટલે નકી કરીને નો કરયુ હોય બોલ
જને જ
બેન હુંતી તી શીતલ આઈ ત્યારે
દીસા જાગતી તી નાની બેહેન ને જ હુવડાવી હતી
હમ્મ.
કીધું હશે કે મામીને કસાજ ને લેતા આવજો એમ
કોને
સચ ગોટ વેરા કે ક્રિસન કેસે પણ ક્રિસસા મા નો રે એક કે નકત કંઈ દી તશે મે
હમ્મ હમ્મ.
મમ્મી હારૂ વરગ નો રેય
મમ્મી આયા તા?
હ ઈ ને ફઈ બા બે આયા તા
લે જાય પપા કેસે લેતા આવજો એમ
હમ્મ. એ પાછું રહેવું હોય તો રે ને ન રહેવું હોય તો કરે દિવસે વાંધો નો આવે આખો દી
કે હતા તમારા તે હિસાબે કાણોદર ગયા તાને કેટલી વારી કે કે થોડીક વાર થાય ને પસ પાસે રોવે કે
હમ્મ હમ્મ.
આજ હા મે ભાવનગર ગયા હતા ને ત્યા એમ કીધું હતું તું કેમાં જ આવશે ત્યાં નહોતી વે ગઈ કે થોડીક વાર સાઈડ કશી રોવે કે પસવ્યા ત્રણ ચાર વાજ છે કે નાની માં બગીચે લઈ ગયા.
ઠ આપે રાઈ જગ્યા હા એ બગીચ જગ્યા હું આવ્યો ત બગીચ જ ને જ લઈને આવ્યો છે
તો ગે પછ દોરે વ ના ટાઈંગ હો રહી છે. પા પેલા મેં કીધું ટ્યુશન વાળા આવતા, તોડ બધા પરતા ને. બધા પાસે જાતી અને ત્યારે કોઈ તેડે ને, તો મેં તરત રોવા માંડે એમ. અ કોઈ પહેલા જ. આજ રીતે મંદિર માં ઓલા જલપાતીને, થોડીક વાર તેડ વારને રોવા ન.
જે કૃતિકન.
ના. મને ક્યાંને બહાર કાઢો, મે થોડીક વાર હ બહાર લઈને બેેવું લીધું, કેમ લઈ જઉ.
હમ, ક્યાં લઇ જાવં બાપા કઈ. હ બ. ત કર એ કરો.
અ આપ બે કતિ વર્ષો અ આપ પઈટું.
હા, એલો પુતિક ફોન આવ્યો હતો, મારામાં નથી કે, હું જાઉં છું એ. એક ક એક દોવાખાને હતા. એ કે કોનન્ટવલોને મેચવા. રાય રાખ્યું છે, બધું. એને બનેવી કઈક મોકલાયું હ છે, પચી માં લીધું ને, ત્રીસમાં કઈ આપવાનું. બુઈ છું, વાનું તમામાં.
હ.
તો કના અને મનને દવલા આવ્યો છું. ઓ લાલ બાર પડીયું ને, દેવાનું હોય, કે જ મેમે કીધું. કે તારે છે ને, મેં કીધું મારે ગાડી ના કાદરિયાને, બારિયા એવ નથી, મેં કીધું.
હમ.
તમે કલું મારે થઈ જાય, મ કલું. કે ના એવું હોય, ના, ના, એ ગેમ મારી એવું કાય છે ને, તો હું કઈશ. બે હાજાર ઓગણી નું મોડેલ છે.
તો જે હુંમના.
હા, એટલે તે ને પાંચ-છ વર્ષ છે, છ ને સાત વર્ષ છે. ક મગાડી હાવ નવી જ છે.
તીના પાંત્રીસ-ચાલીસ લઈ લેને, તો પચાસ-પંચાવન હજાર રૂપિયા સિવાય મળે નહીં.
તે ત પસે એને કે તું મો લવગ
હું એને એવું મો નથી, હું તને વાત કરું છું, મિત્રો, પાંત્રીસ લઈને દેવા ગણ. પાંત્રીસ-સાડત્રીસ આવી દે, મે એમ કીધું, ખાલી બીજું કઈ નથી.
એટલા બધા હાડ માં, કેવાય ને, પાંત્રીસ-હાડત્રી.
એટ પાત્ર રિમત માંગ્યું એને. કીધું, મિત્ર, હું કઈ આપડે તો એમ કઈ કેવું પડે ને, કારણ કે ગાડી એવી છે, એટલે માગે નઈ પચાસ. પંચાવન દેતો મો ન પડે ને, કારણ કે પાંચ-છ વર્ષ. એવું છે. હેમા?
હરે જાાવ સાડી લેવા, મને લઈ જજે, મારા બધા પૈસા આમને આમ વપરાય છે.
ક્યાં જવું છે?
ભાવનગર.
હા, તો જીખી આવશું, કેયારે જઉું? આજ જવું છે?
હા.
તો અરે તો આવીને જઈ આવ છુ, બધું બાજ રવ વાર બધું બઈ હોયા હતા. હા, તો ખોટું ક્યાં કેવું તને.
બધું મારે પશ પૈસા માર બધા કોટલાક બે.
વાત જોય પાસું બોલાવું છેને તો ઉપાદી ના પાડત. હા
બોલાવશે તો પછી તો હું કઈ દઈશ પૈસા નથી અહીંયા. એક દી વાઇટ જોઈ ને હું વાઇટ જોઈ
આપણે
તો ઘોડીકમાં તમે આમ બોલો છો ઘડીકમાં તમે એમ ના પાડ્યુંને હવે તમે એમ ક્યો બો બોલાવ્યા હોય. તમે ફરતું ફરતું ફરતું બોલો આટલો ટૂટલો હતો એ તો મને ખબર સે. તેને જોયું તું તે જર વય હોય જ જાય બધું.
હાલો.
બોલ.
ખાટલો તૂટલો તે તો મેં જોયું તું રેણ કરાવવાની જરૂર પડે એમ અતિ કારણ કે ઈશાએ તો ગોરી ટૂટી ગઈ હતી ઈ મને ખબર.
હમણાં ખટલા માં હું પૂછતા હતા?
ખાટલા નું નઈ કે તારે ખાટલો વધારે ઘટતો હોય ને તો એ ઓલા પણે બંગલીમાં સીએ જુનું મકાન છે ન્યાય એમ.
હમ્મ.
સિલાઈ એ કે તો લયાજ તું તારે મેં કીધું ના ના કીધું આ તમારો ખાટલો છે ને ડાચી નો ખાટલો છે પછી એટલે થઈ રહીશ એ. એટલે તે દિવસે મેંને એમ કીધું તું કે તમારો ખાટલો સેમ તે હારું સ મા દીકરી બે એમાં હુઈ હક
હા એ હુએ કઈ સાઇટ હરકી હુત ને ત્રણ જણ આરામથી હોય એ કારણ કે ઓલી ની આરોટો જોય ને હ એમ છે ને ઓલી ની આ.
મેં કીધું બે જણા મોટા હોય જાય ને એવડો મોટો ખાટલો છે નાનોય નથી. તો સે બાપ તમારે ખાટલો મેન એમ જ કીધું અને આપડે ખોટો વાપરીએ છીએને ખોટું હું એનું.
હમ્મ.
જેવું હતું એવું કીધું મેને તમારું સે ને તે સારુ છે એમ. તો શન પાસે ઓટલે કીધું પી કે જોતું હોય તો ન્યા. ના એક તમારો છે ને એક દાજી નો છું એટ હ વાંધો ન આવે એમ.
બોલો.
તો મને એવું કીધું તું તારે આવું હોય તો આવજે ક ના ન પાડતી તો પછી મે તું મારે પછી પાસ ઓળું છે ને એનેતા હું દોરી લઈ આવ છું ને પછ મને કે જો એમ.
હા હા.
હવે જો સાત આઠ તારીખ પેલા દોરી લઈ આવશો તો ત્યાં જશે ને પછી ઓ જાર રજા હશે. ત્યારે જઇશ.
હા એ તો છે વેકેશન લંબાવવાનું હતું હું તને એમ કેતો હતો.
ગ્રુપમાં તો કઈ મેસેજ નથી આવ્યા આમાં તો એમ જ આવ્યું છે કે આઠ તારીખ થી ચાલુ છે.
કારણ કે તડીકે પડે છે ને અઢાર તારીખ લાગીને લંબાવવાની એ વાત હતી.
તો હશે
હ પછી હું ખબર પછી
તો વરસાદ પડે છે પણ આમ બાદળ એ જેવું છે યાર.
આ એક પાછ હાથ દને આગાછી આપી છે ને એવું છે. તેુંતી નથી બેન?
તે હોય ગ
તારને તું
હુંઈ જાવ તે મે કીધું ત્યાં ઓલા બુ બરોબર આ ક્રિસાને હુડાવતી તી. તે તે ભાઈ બંધ
હમ કે.
પછોમી કરવાએ વાસીને ક્યા ખાલી હાથે ચાવ દે.
એક પછી નાયાથી નાયાથી વહી ગયા છે.
ના ના એ થાય લઈને ન થાય ખાલી આમને મ આવ ચેલોડેલો છું. હ અપી ભાઈ ચમતા હતા હ મમી ગ દાયાર.
હ
હમ.
હ બોલ હાડું હાલ રાહ ક તો. એ રાખવું ક